હલો
હલો
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
તમે કોણ બોલો સો?
હું પૂજાબેન બોલુ છું.
પૂજાબેન બોલો છો બે હા
યાત આયો
હા
પેલા પેલા લગન મે
હા તમારું દીકરું બહુ જ બદમાશ કરે છે. પ્રભાસ નામ છે ને હા. મેં બી સુણ્યું છે કે તમારે ઓર દીકરી હોય હોય છે.
હા એક મહિના
એક મહિનાની થઈ ગઈ કે. ઠીક છે ઓર ઠીક છે
ઓર તમે તમે બી ઠીક છો.
હો અમે બી ઠીક છા
ઓર, શું
હા.
શું હર્યો? હલોવ હલોવ હલોવ